હલોલો
મારો અવાજ આવી રહ્યો છે તમને
હા વિરી અ છે..
તમારા વજ પણ મને ક્લયર સંભળાઈ રહું છે. તો આજે આપણે કરી અત્યારે જે ઘણી બધી એવી ચોમાસાને લીધી જે દુવિધા થઈ રહી છે. જે અત્યારે તમે જાણો છો કે બે દિવસથી ખુબ લગાતાર વરસાદ આવી રહી હતી જેના કારણે ઘણા લોકોને ખુબ નુકસાન થયું છે. અત્યારે તમે જોવા જાવ તો જે સરકારી તંત્ર આ વરસાદ માટે પ્રિપેર જતું વરસાદ માટે રેડી જ નતું તેના કારણે ઘણી બધી નુકસાનીઓ થઈ છે. તમે અત્યારે જોવા જાવ તો જે રસ્તાઓ છે. તેના પર ઘણી બધી ગાડીઓ ત થઈ ગઈ છે. અને તેના કારણે ઘણા મોટા મોટા અકસ્માતો થયા છે. અને તેના કારણે ખુબ લોકોને જાનહાન માલી નું નુકસાન થયું તેને કારણે તમેાવ તો અત્યારે અત્યારની જ વાત લઈએ તો અત્યારે અમારા ગામમાં છે. તો બે ટ્રકો એક બીજા ઠોકાઈ ગઈ હતી અને તેના કારણે રસ્તો આખો બ્લોક થઈ ગયો હતો જેના કારણે જીઓને અજ જવાનું હતું તેઓ જઈ શક્યા નહીં અને તેઓને ટ્રાફિક નો. ઘણો એવો સામનો કરવા પડ્યો છે. ટ્રાફિક ક્લિયર થતા. ચાર થી પાંચ કલાક નીકળી ગયા હતા આ પરિસ્થિતિ સ જયારે આપણે એમ્બ્યુલન્સને સારવાર માટે જો જવું હોય તાત્કાલિક તો તેઓને જગવાની જગ્યા ન મળે તો તેના કારણે ઘણા દર્દીઓ મૃત્યુ પણ પામ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું તો તરકા ત થોડો ર પહોળો રાખવો જોઈએ જેથી કરીને આવા કોઈ એક્સિડન્ટો સર્જાય તો બાજુમાંથી એક વાહન નીકળી જાય તેટલી જગ્યા તો હોવી જ જોઈએ તો હું એજ કવા માંગુ છું. કે અત્યારે જે વરસાદ આવી રહ્યો છે. તેના કારણે ઘણું નુકસાન થયું છે. ઘણા ખેડૂતોનો પાક જે બહાર જ પડ્યો હતો. તે ભીજાઈ ગયો છે તેઓને એવી આશા ન. હતી કે વરસાદ આવશે પરંતુ વરસાદ આવી ગયો તેના કારણે ખુબ નુ કસાન થયું છે તમારું શું માનું છે બાબત
હાલો હા તો તમે વાત સાચી કીધી કે હમણાં વરસાદ ના સિઝન ચાલી રહ્યો છે લોકોની ગા ગાડી બગડી જાય કે લોકો સર્વિસ ની કરે અને જેના લીધે મેં કાલે જોયું કે તો ગાડી ખૂબ જ બધે રતે રસ્તે બગડી ગયેલી અને અમારી ગાડી પણ બગડી ગયેલી હતી અને વરસાદનો સિઝન એમ સારું પણ જે વરસાદ આવે કેમ કે ડાંગર રોપીએ અને ભાત રોપીએ વરસાદના કારણે ઘણા એવા ફાયદા પણ થાય છે જેમ કે તળાવને એવા ભરાય જાય તો તેના ના કારણે જમીનમાં જમીનમાં પાણી ઉતરે તો બોર માને એવું પાણી ન ઘટે. એટલે જગ જગા પર તળાવ થી સંગ્રહ કરવામાં આવે કે જમીન માં પાણી ઉતારવામાં વાવે છે. એટલે ઘણી બધી સુવિધાઓ સારી રહે છે જો આપણે એવું બધું કરશું તો જ આપણને પાણી સંગ્રહ થાશે અને વરસાદના સિઝનના કારણે ઘણા એવા પાકો પણ થ છે હરિયાળી છાઇ જાય છે ડુંગરો પ્રદેશ ખુબ જ સારા લાગે છે કરવાની પણ ખુબ મજા આવે છે અને જેના કારણે આપણને ખુબ એવું સારું પણ લાગે છે જો આપણે જગ્યા જગ્યા પર જઈને આપણે વૃક્ષારોપણ કરશું અને જેના કારણે કારણે આપણને ચોમાસાની સિઝનમાં વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવામાં આવે છે અને જેના કારણે આપણને ખુબ સારું પણ બને છે તો જો આપણે એવું કરીશું ચોમાસું. ઋતુ બહુ સારી છે. જો ચોમાસામાં આપણે ઘણા પ્રકારના વૃક્ષ અને અન્ય અન્ય વસ્તુઓ પણ વાપરીશું તો આપણને ખુબ સારું લાગે છે. ચોમાસાની સિઝનમાં આપણે ઘણા પ્રકારની વસ્તુઓ અને અન્ય અન્ય સુવિધા પણ વાલી છે જેમ કે હરવા ફરવાના સ્થળ ખુબ જ સરસ લાગે છે. અને ગામડાઓમાં વરસાદનો પ્રમાણે ભાત રોપવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે ત્યારે જ લોકો ભાત રોપે છે અને તે સિઝનમાં તેઓ ગાયને ગાયને ખવડાવા હારું પણ તેઓ ભાત અને અન્ય વસ્તુઓથી રોપે છે અને તે ખુબ જ સારું રહે છે જો આપણે એવું એવું ન કરીશું તો આપણને ખુબ જ મગજ મારી પડશે. અને તે ભાત રોપવું ખુબ જ જરૂરી છે.
તમારી વાત એકદમ સાચી છે અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા ખેડૂતો બહુ બેસબરી ઘણા લોકો બેસબરી થી રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ જલ્દી આવશે અને તેઓ જલ્દી થી પાક રોપશે. પરંતુ વરસાદે ખુબ મોડું કર્યું છે તેના કારણે ઘણા લોકોને જે ખુબ મોટું થઈ ગયું હતું અને અત્યારે તમે જોવા જાવ તો વાવ લાયક થઈ ગયું હતું પરંતુ તેઓ રોપી શક્યા નહીં કારણ કે વરસાદ આવ્યો જ નોતો વરસાદ જો અને સારો આવશે તો તેઓનો ફાયદો થશે પરંતુ આવો જ જો વરસાદ લગાતાર આવતો રહેશે તો તેઓને નુકસાન પણ થશે કારણ કે તમે જોવા તો ઘણા બધા લોકોનું તરું જે છે તે આખું આખું પાણીમાં ડૂબી ગયું છે જેના કારણે ઘણું નુકસાન થાય છે. તેઓ એ થોડો વરસાદ માપસર આવે તો સારું રહેશે કારણ કે તમે અત્યારે જો છો કે વરસાદ એટલો બધો છે કે તળાવો ભરાઈ ગયા છે ખાબોચિયાઓ ભરાઈ ગયા છે અને ખુબ ઘણું એવું નુકસાન પણ થયું છે લોકોને. તમે જોવા જાવ તો પવન પણ આવી રહ્યો છે વરસાદ સાથે જેના કારણે ઘણા બધા ઝાડવાઓ પડ્યા છે. રસ્તા પર જેના કારણે ઘણું બધું ટ્રાફિક સર્જાય છે અને ઘણા બધા એવા અકસ્માતો થયા છે. તો ઘણી ઘણી મુશ્કેલીઓ આવી રહી છે તો આ બાબતે તો એવું જ માનું છું કે વરસાદ આવે તો માપસર રીતે આવે તો સારું અથવા તો એકદમ માપમાં આવે તો સારું તમાર શું માનવું છે આ બાબતે.
હા તમારી વાત સાચી છે કે વરસાદ આવવો ખૂબ જ જરૂરી છે જો વરસાદના કારણે ઘણા લોકોનો ફાયદો પણ થશે એટલે અ પાણીનું પ્રમાણ ઘટે નહી જો આપણે જોઈએ તે ઉનાળાના ઉનાળામાં પાણી પ્રમાણ ખુબ જ ઘટી જાય છે, જેના કારણે લોકોને ખુબ જ મગજ મારી પડે છે. ગરમીનું પ્રમાણ પણ ખુબ જ વધારે છે, અને આ વર્ષે વરસાદ પણ ખુબ જ ઓછો આવવાનો છે, કેમકે હ હમણાં અલમીનો કે હું કે તે તેનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે, અને જેના કાર પણને એ એ એ એવું બધું વર વરસાદ ન પણ આવે આવી શકે ગુજરાતમાં તો વરસાદની કમી તો ની થાય પણ બાજુ બા મેં ન્યૂઝમાં જોયું કે તેમાં બાકીના વિસ્તારમાં પાણીનું પ્રમાણ ખુબ જ ઘટી જાય અને જેના લીધે એ મગજ મારી પન પડશે એટલે આપણે એવું કરવું જોઈએ કે જે ખૂબ જ જરૂરી છે, કે આપણે વરસાદનુ પાણીનુ શા સંગ્રહ કરવો અમારે ગામમાં તો એક તળાવ પહેલાથી ખુદાયેલો છે એટલે વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે છે જેના લીધે આજુબાજુના ખેતરો પણ અમારા ખુબ જ સારો છે.
એકદમ સાચી છે. કે અત્યારે તમે જોવા જાવ તો પાણી નો સંગ્રહ કરવો એ ખુબ જરૂરી થઈ ગયું છે કારણ કે અત્યારે તમે જો વરસાદ આવી જ નથી એ તો તો અત્યારે વરસાદ નથી જતો રહ્યો તેના કારણે શને એવું નુકસાન થાય છે. પાણી નો સંગ્રહ કરેલો હશે પેલાથી અત્યારે ત પણ જોવા તો ઘણા બધા કૃત્રિમ તળાવઓ બની ગયા જેમાં પાણીનો સંગ્રહ કરવા આવે છે અથવા ઘણી બધી એવી જગ્યાએ કૃત્રિમ કુવાઓ બનવામાં આવે છે. જેનાથી પાણીનો સંગ્રહ તેઓ વરસાદના પાણીનો સંગ્રહ કરી શકે અને આગળ જ એટલે તે પાણીનો તેવો ફાયદો ઉઠાવી શકે તો તે ખુબ સારી રીતે પરંતુ અત્યારના ઘણા લોકો પાણીને વેડફી પણ ખૂબ રહ્યા છે, જે ખૂબ આદત કહેવાય છે, કારણ કે તમે જોવા જાવ તો ચોમાસું અત્યારે ખુબ મોડું કર્યું છે, આપણે જોવા જઈએ તો ચોમાસું આપ આપણાથી એક મહિના પાછળ છે, જેના કારણે ઘણા લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવા પડ્યો છે, આપણે આપણે તો સારા વિસ્તારમાં રહીએ છીએ જેથી આપણને પાણી મળે રહે છે, પરંતુ જે ઉપર વિસ્તાર છે, જેઓ તો પર્વતમાં રહે છે, તેઓને પાણી નથી મળતું તમારું શું માનવું છે આ બાબતે?
તમારી વાત સાચી છે, ઉપરના વિસ્તારમાં પાણીની તો કમી ખુબ જ ઘટે છે, કેમ કે દસ હજાર ફૂટ કે બા બારસો ફૂટ ને આ બોર કરવામાં આવે તો પણ તેઓને પાણી પાણી ન રહે અને તેને તેઓને ને નીચે નેવું બોર ભરવા જવા પડે અને તે થી તેને એનો ખર્ચ પણ ખુબ જ સા સારો થાય છે તેઓને ફરવા ફરવાનું સ્થળ ખુબ સારું છે વરસાદ નેવો પડે એટલે ખુબ જ સારું છે, કે તેઓને વરસાદની સિઝનમાં પાણીની તંગી ન રહે પણ જયારે ઉનાળામાં આપણે જોઈએ અત્યારે એ તંગી ખૂબ જ નડે છે, અને જેના કારણે આપણને ખુબ જ આ આ પેલું થાય છે, અને અમારે ગામમાં એવું છે કે ત્યાં અ ત્યાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં દર વર્ષે આવે જ છે, કે કેમ કે એવું ન કરશું તો આપણને પાણીની કમી ખુબ જ થશે અને હવે અમે પણ પાણી ખુબ જ બચાવીએ છે અને જેના કારણે વરસાદની વાતાવરણ હમણાં તો ખુબ જ સારું છે, હમણાંં હમણા અમારે અંયા આ વરસાદ પડ્યો છે.
એકદમ સાચૂ છે અત્યારે તો વરસાદ પડ્યો છે, તમે કીધું અત્યારે વરસાદને ખુબ જરૂર હતી પરંતુ વરસાદ ઘણી માત્રામાં આવી ગયો છે, જે નુકસાનકારક બનશે પરંતુ વરસાદ આવવો એ પણ જરૂરી છે, પરંતુ વરસાદ જો સારી માત્રામાં આવતો રહે તો સારો છે, પરંતુ તમે જાણો છો કે અત્યારે અરે બે દિ દિવસની આગાહી હતી અડતાલીસ કલાકની આગાહી હતી એટલે વરસાદ આવ્યો ને હવે આ વરસાદ આવતો જ આજે પણ તડકો પડ્યો છે, તો જે આપણા માટે જોવા જઈએ તો થોડું નુકસાનકારક કહેવાય છે, કારણ કે તડકો પાછો પડ્યો છે, તો લોકોમાં ચિંતા અનો ભઈ નો માહોલ થઈ ગયો છે કે હવે પાછો વરસાદ નહી આવે તો તેઓ તેમનું ગુજરાન કઈ રીતે તેઓ કઈ રીતે ને પો પોતાનો પાક મેળવશે તો હું તો એજ કઉ છું કે જલ્દીથી જલ્દી તે અને સારો વરસાદ આવે તો સારામાં સારું પરંતુ જો આવું ચાલતું રહેશે તો ખેડૂત ને ખેતીમાં ઘણું બધા નુકસાન થશે અને તેઓ ઘણા ખેડૂતો જે ખેતી માંથી આવક મળવી છે તેઓને બહુ એટલે બહુ જ નુકસાન નો સામનો કરવો પડશે તો હું તો એવું જ માનું છું કે અત્યારે થોડુંક વરસાદ આવે અને ખેડૂતો પોતાની ખેતી કરી શકે કેટલો તો વરસાદ આવે તો સારું તમારું શું માનવું છે આ બાબતે.
તો મારું પણ એજ માનવું છે કે વરસાદ તો આવવા જોઈએ આ આ વરસાદ આવશે તો જ ખેડૂતોને ખેતી પણ થશે અને પાક પણ સારો રહે છે મોંઘવારીનું પ્રમાણ બચી શક શે જો દેશમાં મોઘવારીનો પ્રમાણ વધી જશે તો અન્ય પગારને એવો પણ વધારો પણ એને જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલીઓ પણ બને છે, એટલે આપણે એ વર સાદનુ પાણીનો સંગ્રહ કરવું ખુબ જ જરૂરી છે, વરસાદ ન પડશે તો લોકોને ખેતીમાં રસન રહેશે અને તેઓ ફેક્ટરીઓમાં એવુંમા લીયા કરશે અને જેના કારણે ખેતીનું પ્રમાણ પણ દેશમાં ઘટવા માંડ્યું છે, એવું મન તો લાગે અને એટલે વરસાદ તો પડવો જ છે, અને વરસાદના વાતાવરણમાં મહોલને તો ખુબ જ ગમે છે. કેમ કે પહાડો ખુબ જ સુંદર લાગે છે, આજુબાજુનો વિસ્તાર અમારા ગામડાનો વિસ તાર ખૂબ જ ખીલી ઉઠ્યો છે, અને વરસાદનું પ્રમાણ એ ખૂબ જ જરૂરી છે. વરસાદના કારણે ઘણા બધા ફાયદાઓ પડતા છે. અને ઘણી બધી અ પેલું પણ થાય છે, એટલે આપણે વરસાદ તો આપવું જોઈએ જેની ચાલો આપણે આજ રીતના વાત કરીશું આ ગાડીમાં.
એ વાત તમારી સાચી છે આપણે આગળ વાત કરીશું ચાલ.